કેમ છો મજામાં?
હલો.
કેમ છો મજામાં?
બરાબર. હા.
એ કરમણા.
મજામાં. કઈ?
બરાબર કોલેજ ને એવું ચાલુ જતા હશે ને તમે.
જાય જાય ચાલુ જ છે.
હા. બરાબર તમે કયામાં એસ વાય ટી વાય.
મે ટીવાય માં.
હ વરસાદ ના બો આવે અમણા તો તમાર વાજે આવે કે
હમ આજે રજા ઉતી કોલેજ મા એના લીધે.
હા એ તો તું જ જાણે.
હો આયવો.
તમારું ઘર કઈ બાજુ?
વલસાડ જિલ્લા હળદરા ગામ.
હા. બરાબર.
હું કેય બીજ?
તો મારે કઈ બાજુ રેવાનું હે?
અમાર અંબેટી અંબેટી જોઈલું.
તા બી પાણી ભરાઈ ગયેયું જોયેલુ જોયેલુ.
હા બરાબર. બઉ વરસાદ હતુ પાણી ભરાઈ ગયેલું.
હમ બરાબર એવું જ છે. તિથલ બાજુ રોડ પાહે બી બહુ પાણી.
હા વલસાડ માં બહુ વરસાદ એટલે પાણી બધે ભરાઈ ગયેલું.
હમ.
કોલેજમાં તમે એમ તો જાતા હશે ને?
હમ ચાલુ-ચાલુ જ છે.
ચાલુ જ છે બરાબર રેગ્યુલર.
હા.
રેગ્યુલર ચાલુ શે.
હું પણ એસ વાય માં છું.
બરાબર.
પાછો બે એક દિવસ કોલેજમાં આવય પણ વરસાદ ને એવો આવે એટલે.
હમ-હમ. હમ હમ આજે તો રજા આપી દીધી પણ કાલે હું થાતું સે.
કાલે ભી કદાચ રજા જ રહેશે.
હમ. તેવું જ
હમ. કોલેજ માં તો ગણપતિ આગમન ને એ બધુય જન્માષ્ટમી ને બધું બેસાડે ને?
હમ. ને ડીજે ને બોલાવીને
હા કરશે આપડે.
હા.
ગણપતિનો પણ આ બધા પ્રોગ્રામ.
એજ જાણે અવે પછી પણ ઉજવણી તો કરેજ
હમ.
પંદરમી ઓગસ્ટ નેવુ આવતુ છે, હવે
હ. આ મહિનામાં તો કોઈ બો તહેવાર જેવો છે ની આવતા મહિનામાં આવહે જન્માષ્ટમી ને એવું બી આવતું છે, પણ આ વખતે તો બો મોડે મોડે